હલો. હલો.
હેલો.
હા કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં, તો આજનો આપણ ટૉપિક છે જલ્દી ઉઠવાના ફાયદાઓ.
હા ચાલ.
હ આજકાલ તો બધા જ, હા બોલો.
તમને ખબર છે જલ્દી ઉઠવાતીવું ફાઇલો છે?
હા.
બોલો.
તો આ જેે આજકાલ તો બધા જ બહુ લેટ ઊંઘે છે, પણ એનાથી આપણ આપણા જ શરીરમાં અસર થાય છે. અને જલ્દી ઉઠવાના બહુ બધા ફાયદા છે જેમ કે. શરીરમાં બધાથી વધારે ફાયદો છે વધુ તાજગી અને ઉર્જા અનુભવે છે. તમારું આરોગ્ય પણ સારું રહે છે. અને કસરત માટે પણ તમને સમય મળે છે.
અર અમર બોલા છે. આપણે જો જલ્દી ઉઠતા હોય ને સવારે તો આપણું બધી રૂટન સેટ થાય છે અને આપણે શરીરની બધી રૂટીન તેવી જ ર રહે છે હ મે બી છું મે સક. આઠ વાગે હ સાત વાગે તો સાત વાગે ઉઠી જ જવા હોય છે.
બરાબર છે. પછી તમારા મનને
આપણે કઈ શીખવા મુકી કે તો આપડે કઈ બહાર કામ મૂકીએને અત્યારે બહુ આલસ આઈ જાય છે તો પછી હવે બીજી બધી તો અમે તો રાત્રે ત્રણ ત્રણ વાગે ઊંઘીએ અને પછી બહાર એક વાગ્યે ઊઠીએ તો પચી પચ્ચી કબડ્ડી શરીર એવું કે છે કિંમતે ચુકાઈ ગઈ છે હરે હરે ક હવે ઘરે આવતા હ ને તો પછી શું કે બધી રૂટીન આપણી સેટ થઈ ગઈ છે.
હા બરાબર છે પણ એવું નહી કરવું જોઈએ તમે સવારે જલ્દી ઉઠીને વાંચવું જોઈએ.
હા એવી વાસ્તા આપને એ બધા છોકરા જલ્દી ઉઘતા નહી ને રૂમ બેના
અચ્છા તમે હોસ્ટેલમાં રહો છો.
નઈ રૂમો.
ઓકે ઓકે. તો જલ્દી ઉઠવાથી હે ને તમને મનને પણ ફાયદો રે છે. તમને સ્ટ્રેસ ઓછું રેહે છે. સારું વાતાવરણ હોય છે સવારે શાંત તો તમે શાંત મન તું હોય છે તો તમે ચિંતા પણ ઓછી હોય છે. અને ધ્યાન અને એકાગ્રતા પણ વધે છે. અને પોઝિટિવ વિચારો પણ આવે છે સવારે સવારે કોઈ નેગેટિવ થોટસ આવતા નથી.
એ તમ બરબર બોલે છે પોઝિટિવ વિચારનું એ છે ને હવે હવે એ પણ અલગ અલગ ધણ આવે છે અને એક દિવસ અમારા માસ છે ને
હા.
આ સવારે ઉઠતા તાને તો એ દિવસ બહ ફ્રેશ જતો હતો.
હઓ બરાબર છે અને સ્ટુડન્ટસ માટે પણ બહુ બધા ફાયદા છે. કે તમારી યાદશક્તિ વધે છે અભ્યાસ વધુ અસરકારક બને છે ને પરીક્ષાની તૈયારી માટે પણ તમને વધારે સમય મળે છે.
એ ભરભર બોલે છે તમે ફોર એક્સ પરીક્ષા માટે બી વધારે સમય મળે છે આપણે હવારે ઊઠીએ તો અને વેલા ઊંઘે છે
હ સાચી વાત છે. અને તમારા કામ અને કારકિર્દી માટે પણ બહુ ફાયદા છે. દેવાસ નું તમારું પ્લેન બની જાય છે સારી રીતે અને કામ પણ એકદમ સમયસર પૂરું થઈ જાય છે અને પ્રોડક્ટિવિટી પણ વધે છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પણ તમને મદદ મળે છે.
હ અને વહેલા ઉઠવાના મુખ્ય ફાયદા એ છે કે તમારી હેલ્થ સારી રેહે છે વધુ એનર્જી હોય છે. અને તમને એકાગ્રતા પણ વધે છે. સ્ટ્રેસ ઓછું રહે છે. સમય નું સારું આયોજન થઈ જાય છે
બરોબર છે બરોબર ચાલીરે અને આપડું શરીર ની બોડી બી ફીટ રે છે આપડી
સવાર માં ઉઠીને આપણે કછું આપણે એક્સરસાઇઝ કરી ને તો આપણી બોડી બી એકદમ સેફ રહેવાની છે
બરાબર છે ને આજકાલ નું છે ટીનેજર્સ ન એ લોકો લેટ નાઈટ સુધી જાગે છે સિરીઝ જોઈ છે રીલસ સ્ ક્રોલ કરે છે એ તો કઈ પણ કરતા હોય પણ એ લોકોને ત્રણ ચાર વાગી જતા છે ઊઘવામાં અને એ લોકો ઠેપન પછી બાર એક બે વાગે છે પણ એના લીધે એ લોકોના જ શરીરને અસર થાય છે મેન્ટલ હેલ્થ પર અસર થાય છે તો જલ્દી ઊંઘી જવું જોઈએ અને જલ્દી ઊઠશો તો સારું છે
સિગની તો છે ગણભારાતને વાડીએ તે ખબર જ નહીં પડતી
હા
વારક્યારે માજી આ છે ખવર જ નહીં પડતી
હા એક બે વાર થાય તો કઈ નહી પણ આપડે રોજ જ લેટ ઊંઘે છે તો એવું તો નહી ચાલે
એ રોજ નક
હ અનેને એ નોટિસ કરજો કે તમે જ્યારે પણ જલ્દી ઉઠશો કસરત કરશું તો તમારો દિવસ પણ એકદમ પોઝિટિવ રહે છે ને કામ પણ સારી રીતે પૂરું થઈ જાય છે
બસ બરોબર છે કસ કસ આપ વું માઇન્ડ પઝિટિવ રહે છે પછ નેગેટિિવ પોઇન્ટ
હ ને તમે સવારે લેટ ઉઠો ને પછી લેટ નાસ્તો કરો તો એનાથી તમારે ડાયજેશન સિસ્ટમ પર પણ અસર થાય છે તો જલ્દી જલ્દી જ જમી લેવાનું હોય છે તો જ સારું હોય ડાયજેસ્ટ પણ થઈ જાય છે અને સવારે ઉઠીને તો બધાથી પહેલા કસરત જ કરવી જોઈએ જેનાથી માઈન્ડ પણ ફ્રેશ થઈ જાય તમારું ને વેઇટ પણ તમારું મેન્ટેન રહેશે
બરોબર હે એ જ
અને આજકાલ તો બહુ બધા લોકો જીમ જાય છે વેઇટ લૂસ કરવા માટે કોઈની હેલ્થ સારી નથી રહેતી બોડી એ લોકોની શેપ માં નથી રહેતી તો એના માટે સવારે ઉઠીને જ કસરત કરી લઉ તો વધારે સારું
એને પછી કસરત નહીં કરતા બાકી છોકરા
કસરત પણ પાછા એ લોકો તો સાંજે કરે છે સાંજના ટાઈમ પર પણ સવારે કરે તો એ વધારે બેનિફિટ તમારે શરીરને મળશે
હા એ જ છે ને પછી કોઈ કોઈ લોકો હમારે નહીં કરતા
હા
રાતે કરે છે
હા અને જે વિદ્યાર્થીઓ છે એ લોકોને અભ્યાસમાં પણ બહ સફળતા મળે છે સવારે સવારે શાંત વાતાવરણ હોય છે તો અભ્યાસ પણ ધ્યાનપૂર્વક થઈ જાય છે મુશ્કેલ વિષયો સરળ રીતે તમે યાદ કરી શકો છો અને પરીક્ષામાં પણ પછી સારું રિઝલ્ટ આવે છે
અને માઈન્ડ પણ સેટ નો
હા
છે ને અમારે જો ઉત્સાહ આપણું મા આપણું માને આપડે જ છે છે પણ એને તોવા
હા ને સવાર સવારે તમે પછી કુદરત નો આનંદ પણ લઈ શકો છો સૂર્યોદય જોવાનો આનંદ મળે છે પછી પક્ષીઓને પણ જોવા મળે છે હા
પંસઠ સનસેટ પણ જોવા મળે છે
પછી ઠંડી અને શુદ્ધ હવા પણ તમને મળે છે સવાર સવારે
ના ના એમ છે આપણી એક
અને સવારે સવારે હા બોલો સવારે સવારે તમે ઉ ઠી ને તરત ફોન યુઝ નહીં કરવાનો
હા એ તમ બરોબર બોલે છે હા હા હા એ તમ બરાબર બોલે છે મેં સવારે ઉઠું છું ને તો ડરેક્ટ ફોન પે પેલે ચાર્જિંગ જ લગાવી દઉં છે
હા
એકદમ એકદમ ચાર્જિંગ લગાવ તો ડાયરેક્ટ પછી એ ફૂલ થઈ છે ને ત્યારે જ કાઢવાનો ચાર્જિંગ માંથી હ તો પછી ચાર્જિંગ ફૂલ થઈ ગઈ નહીં અધૂરી છે ને ચાર્જિંગ તો પછી એવું કરે છે ઘડી ઘડી જો આવે છે ઇન્સ્ટાગ્રામના સ્ટોરી તો બીજું
હા
કે કોઈ કોના ફ્રેન્ડ મ મેસેજ આવ્યા હોય તો એ તો પછી રીલ્સ કો સ્કોર કરવા બેઠી જાય છે
હા
રાતે પણ રીલ છે ને દસ વાગેલુગીસ સલોર કર્યું છે પછી બંધ કરી દેવાનું મોબાઈલ જ બંધ કરી દેવાનું હવારે જલઘી ઉઠવાનું છે ને
હા તો હૂવાના એક કલાક પહેલે જ ફોન સાઈડમાં મૂકી દેવાનો જેમાંથી તમને ઊંઘ પણ જલ્દી આવી જશે
હા એ છે મારાથી મારો મોબાઈલ દસ પગ મે મારાથી મારા મોબાઈલ દસ પગલાં દૂર જ મુકુ છું
હા બરાબર છે એવું જ કરવું જોઈએ ને તમે જો સમયસર સુું સો તો મોબાઈલનો પણ ઓછો ઉપયોગ થશે તમારી જે ખાવા પીવાની આદતો છે એ પણ સુધરી જશે અને પરિવાર સાથે સમય પસાર કરવાની તમને તક પણ મળશે ટાઈમ પણ મળી જશે ને ઘણા સફળ લોકો હ જે પોતાના જીવનમાં સફળ થઈ ગયા છે એ લોકો પણ એ જ કહે છે કે સવારે જલ્દી ઉઠ ઉોઠવાની આદત રાખો
બરોબર છે
હ મેન તો એ જ છે કે તમને આખો દિવસ એમ પોઝિટિવ માઈન્ડ રહે છે તમને સારા સારા જ વિચારો આવે છે
હા
સારું તો તમારી સાથે વાત કરીને બહુ ઇન્ફોર્મેશન મળી થેન્ક યુ